શ કર
કઈ નહી હું તો એમ બસ બેસેલી હતી અને ટીવી જોયા કરું કરું. તારક મહેતા કા ઉલટા ચશ્મામાં
હા
તમે શું કરો
હા હું તો એમ જ બેસી રહેલી છું
હ અચ્છા તમે ભણમાં જઓ
હા
ઓ અચ્છા ક્યા સ્ટેન્ડર્ડ થી ક્યા સ્ટેન્ડર્ડ ના લોકોને ભણાવો
અરે ભણવા તો મતલબ કે હમણાં આજનો દિવસ ગેલી ખાલી એક્ઝામ છે ને તો ખાલી એક જ એમ
રવિવાર એ એક્ઝામ
અરે કાલે એક્ઝામ છે ને કાલે જરા કે એમ સમજાવવા કે એમ ભણાવું ને કોલેજ સ્કૂલમાં
ગાઢ દિવસ છે ને એકવીસમી જૂન તો કદાચ એટલે પણ ગેલા હશો સ્કૂલે
હા એ સ્કૂલ ના જ જવું હ એમાં જેમ તમે કેમ ફ્રેન્ડને ભણાવો છો ત્યાં દાખલા શીખવો છો તો એવી રીતે
અચ્છા તમે પણ એવી રીતે એમ નાના નાના છોકરાને શીખો છો
હા એજ નઈ નાના છોકરા મોટા લોકો
ઓ અચ્છા મે સુપણા આપણા કરતા તો નાના જ છે ને લોકો એટ નાના છોકરા જ કે
વિદ્યાધામ વારાણસી એટલે કાશી વિષય જાણવા મળે હત મેં તમને તે વિષ કહ
હા સારું કયો ને તમે મને એ એમ પણ મને જાણવાવામાં એમ રસ જ હોય
સારું તો હું કવ તમને તો સ્ટાર્ટ એ થાય છે કે જે પ્રખ્યાત યાત્રાધામ છે આપડ વારાણસી એટલે તેને કાશી કહેવાય છે તેમાં તે ઈશવીશન એમ કહેવાય છે કે ઈસવીસન પૂર્વેના સાતમા સૈકાના ભારતનું પ્રસિદ્ધ વિદ્યાધામ હતું અને હા અને તે ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના કેન્દ્ર તરીકે વિકસ હતું
અચ્છા નિષ્સીત કળમાં આર્ય ન કેન્દ્ર તરીકે વિકસ્યું હતું
હિન્દુ ધર્મ કેન્દ્ર તરીકે
અચ્છા હા હિન્દુ ધર્મ ના કેન્દ્ર તરીકે
હા, પછી જે વારાણસી છે તે કાશી એમાં ભગવાન બુદ્ધે, ભગવાન બુદ્ધે બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર પણ કર્યો હતો એવું પણ કહેવામાં આવે છે અને ત્યાં મહાન તત્વજ્ઞાની આદિ શંકરાચાર્ય હા, તેમના જે વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે પણ અહીં આવ્યા હતા. આપણા આદિશંકરાચાર્ય તત્વજ્ઞાની
હા, હા અચ્છા આયવું.
હા, પછી ચૈતન્ય મહાપ્રભુ અને તેમજ પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્લભાચાર્ય વૈષ્ણ સંપ્રદાયના વારાણસીમાં પ્રતિષિષઠ બન્યા હતા.
હા, હા અચ્છા. હા, તમે હજી જાણકારી આપો ને મને
પછી અ બીજું પણ એમ કે આપણા ભારતમાં ઉર્દુ ભાષાનો વિકાસનો પરિચય ક્યારે તમને ખબર?
ના, ની ખબર.
હા. તો આપણા ભારતમાં હોય. આપણા ભારતમાં ઉર્દુ ભાષાનો જન્મ મધ્યયુગ દરમિયાન થયો હતો.
અચ્છા, મધ્યયુગ દરમિયાન.
હમ, તો સમય જતાં ઈશવીસ નથી ખાલી એટલું ખબર છે અઢારમી સદીએ વિચારી લો ને અઢારમી સદીમાં
સારું.
ટયુશન તો ના ખબર પણ શરદી હતું, એટલું ખબર છે.
હા, હા અચ્છા. અ આગળ કીધેલું ને તમે
હા તો, જ્યારે જેમ જેમ જેમ સમય જતો થયો ને તેમજ નવી ભાષાની સાહિત્ય દ્રષ્ટિએ સૌથી સમુદ્ર ગણાતી આ ભાષા. ભારતની અન્ય ભાષામાં સમક્ષ બની એટલે કે બીજી ભાષા સાથે આપણ એના સાથે ભાષામાં સમક્ષ સમકક્ષ બની હતી. પછી પછીના મહાન કવિઓ કોણ છે તે પણ તમને કહું, તો તેમાં છે મિરદર્દ મિર્તકી મીર, પછી નઝીર અકબરાબાદી, પછી અસદુલ્લા ખાન ગલીબને અ વગેરે મહાન કવિઓ થયા હતા ઉર્દુ ભારે
ઓહ અચ્છા, આટલા બધા મહાન કવિઓ હતા ઉર્દુ ભાષામાં.
હા, પછી અઢાર કે છ
તે
હ, પછી અઢારમી સદીમાં ઉર્દુગધ વિકસ્યું હતું પછી સંસ્કૃતના મોટા ભાગના જે ઐતિહાસિક ગ્રંથો હતું તેમાં ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું એટલે કે, જે સંસ્કૃતમાં હતું તેનું ટ્રાન્સલેટ તેનું ભાષાંતર ઉર્દુમાં પણ થવા લાગ્યું હતું.
હા હા અચ્છા, આગળ કેવો ને તમે.
પછી અ જેમ ઉર્દુ ભાષાંતર થયું ને તેમાં એક ગ્રંથો પર રચાય છે ઉર્દુમાં તેનું તેનું છે મોહમ્મદ હુસેન અને આઝાદ શરીફ દરબાર અકબરી એક મહત્વનો પ છે.
અચ્છા એ ગ્રંથ, ગ્રંથ છે ઉર્દુમાં જે લ ખાયું છે.
પછી યાદ આવ્યું મર ખુશરો વિષય તમને ખબર
શું
અમીર ખુશરો.
હ ના નહી ખબર પણ નામ સાંભળેલું છે પણ ખાલ નથી.
એ સાહિત્યકાર છે દિલ્હી નુ સલ્તનત કાળ નો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે.
ઓ અચ્છા તેઓ સાહિત્યકાર હતા.
હા પછી તેઓ એક કવિ પછી ઇતિહાસકાર સગીતકાર રહશવાલી સંત પણ હતા.
ઓહો આટલા બધા એટલી હા આગળ કયો તમે.
પછી મધ્યયુગમાં કવિઓ કઈ કર સાહિત્ય ત્રિપુટી કહેવાય છે તમને ખબર.
ના નથી ખબર તમે કયો ને મને.
તો તે મધ્યયુ્ના પંપા પોન્ના અને રત્ના એ ત્રણ કવિઓ પ્રારંભિક કન્નડ સાહિત્ય ત્રિપુટી કહેવાય છે.
ઓ અચ્છા એવું જ હે મને તો ખબર જ ની હતી.
કહેવામાં આવે છે કે મધ્ય યુગ દરમિયાનને અ જેમ કે કઈ કઈ ભાષા બોલાતી અને કોને ભક્તિ એ ના ગીતો રચાતા તેમાં એમ કહેવાય છે કે મધ્યયુગ દરમિયાન બંગાળીમાં સંત ચૈતન્ય પછી ગુજરાત માં નરસિં મહેતા અને મરા કેમાં સંત નામદેવ તથા સંત એકનાથે ભક્તિના ગીતો રચ્યા હતા મધ્યયુગ દરમિયાન.
હા હા અચ્છા મે નરસિંહ મહેતા વિશે તો બહુ સાંભળ્યું છે આપણી ગુજરાતીઓની કવિતાઓમાં નરસિંહ મહેતા નુ હું એમ આવતું ને. કૃષ્ણ ભગવાન ના ભક્તિ ગીતો. ગાવા માટે.
હા એજ એજ પછી આપણા પ્રાચીન ભારતમાં વિદ્યાપીઠો વિશ્વ વિશ્વવિખ્યાત હતી તે છે નાલંદા તક્ષશિલા વલભી વારાણસી એટલે કાશી વગેરે બધા જે વિદ્યાપીઠ શું કહેવાય વિશ્વવિખ્યાત હતા.
હા હા અચ્છા. અને તમને ખબર છે નર્સ મહેતા ન એમ જે નરસિંહ મહેતા હતા જે આપણા ગુજરાતના વિખ્યાત કવિ છે એમની એમનું એક ને એક કવિતા પહેલા જ ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં પહેલું જ ચેપ્ટર રેતું ને. એમની કવિતા થી જ ચાલુ થતું.
ભજનો તો આપણા ગુજરાતી કાવ્ય અને ગુજરાતી પુસ્તકોમાં આવ તાજ જેમ કે એક હતું. કે વૈષ્ણવજન તો તેને ર કહીએ પછી એમ કૃષ્ણ ભગવાન ના એ ભક્ત હતા. તો તેથી તેમનું નામ નરસિં મહેતા પડ એટલા માટે છે એવું કહેવાય છે.
હા હા નરસિંહ મહેતા અને મીરાબાઈ એ બંનેવ જન
હા એ બનેવ જણ તો પણ નરસિંહ મહેતા એ અમુક કેટલાક બધા કાવ્યો રચ્યા છે અને બધી ગુજરાતીના પાઠ્યપુસ્તક માં ધોરણ એકમાં ધોરણ ચાર થી એક ત્યાંથી સ્ટાર્ટ થતું અને દસ સુધી છે.
હા એજ અગિયાર માં બારમા માં પણ છે.
અચ્છા એવું છે. મને તો ખબર જ ની હતી કારણ કે ઇલેવન ટ્વેલવ માં ગુજરાતી શબ્દો ચેપ્ટર હતું એ બી મને યાદ નથી.
હતું તમે કોમર્સ લીધું હતું કે સાયન્સ.
કોમર્સ લીધેલું હા હા હતું હતું હા પણ મેં સ્કૂલે ની જતી ને એ. મને ખબર જ ની
તમારે સમય.
હા એજ એજ.
હમ
પછી નારેદ્ર વિીરાભાઈ જૈન તીર્થ પણ બન્યું હતું ખબર કેમ
ના નહી. ખબર
કે ભગવાન મહાવીર સ્વામી એ ચૌદ ચતુર્માસ કર્યા હતા તે માટે તેને જૈન તીર્થ કહેવાય છે. નારેંદ્ર વિદ્યાપીઠમાં
હ હા અચ્છા આવું
હમ પછી આપણા જે મહાકવિ કાલિદાસ તે બેન મન કૃતિઓ બે હતી તે આપણે કઈ કઈ છે તો કુભાર કુમાર સંભવ રઘુવંશ મેઘદૂત એવી કરીને તેમની બેન કૃતિયો છે
ઓહ વા અચ્છા એવું છે,
પછી મધ્ય યુગ તો ખબર આપને પછી ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્ય મહાદેખો કોણ છે તમને ખબર
ના નઈ ખબર તમે કવો ને હલોો,,, હેલો હલો